હેલો
હેલો
કેમ છો બેેન
તમે કેમ છો
હું પણ મજામાં
હમ્મ તમને મારી અવાજ આવે છે?
હા હા આવે છે મારું જાય છે ને?
છે આજે આપણે છે ને સિનિયર સિટીઝન વત વિશે વાત કરીશું. તો આપણા ઘરમાં રહેતા વડીલો છે ને માટે ખાસ બે થોડીક વાતો કરવા માંગુ છું જૂની યાદો જો સિનિયર સિટીજન ની વાત કરીએ ને તો જૂની યાદો જો હોય ને તો વડીલોને ટેમને યુવાની ના દિવસો જૂના મિત્ર અને બાળપણની વાતો અ. વિશે યાદ કરાવીએ જો સિનિયર સિટીઝનમાં લોકો અ આપણા ઘરના જે વડીલો હોય છે ને તે લોકો ની યાદો ખુબ હોય છે આપડા લોકોને નાનપડ થી આપણા લોકો લોકોને મોટા કરે છે અ નાના નાના એ લોકો ન પોતાનું જીવન સ્ટાર્ટ થાય છે ત્યારે લગ્ન થાય છે પછી તેમના છોકરાઓ થાય અને એ લોકો આપણાને નાના થી મોટા કરે છે. ત્યારે પછી એ લોકોનો એક સમય આવે છે ત્યારે અ તે એ લોક રોજ હળવી કસરત પ્રાણાયામ અને ચાલવાના ફાયદા પણ ખુબ જ થાય છે એ લોકને. છે ને સિનિયર સિટીજન લોકો છે ને સાંજે જો ગાર્ડનમાં જાય છે એ લોકો ફરે છે. એ કારણ કે એ લોકને શરીર માટે ખુબ જ અગત્યની સવારની પોરમાં તાપનું બૌ જરૂર હોય છે એ લોકમાં વિટામિન કેલ્શિયમ બધાની ઉણપ થઈ જાય છે તો તેના માટે એ લોકો ગાર્ડનમાં જાય છે ફરવા અને ચાલે છે તે લોકોની કસરત ખુબ જ મળે છે તને તમે કઈ કેવા માંગો છો મને?
હા હા જેમ તમે હવે કીધું કે સિનિયર સિટીજન આપણે સાથે બઉ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
પહેલે થી છે અને આપણે મોટા કર્યું ને એ બધું તમારી વાત તો એકદમ સાચી છે.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
એમાં.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
વરિષ્ઠ વરિષ્ઠ નાગરિકો આપણા સમાજની એક મુખ્ય સંપતિ છે તેઓ. જીવનમાં લાંબા અનુભવ જ્ઞાન અને સંસ્કાર નો ભંડાર હોય છે. તમને ખબર જ હોય કે પોતાના જીવનમાં અને અનેક. પ્રકારનો સામનો કરવી અને પરિવાર અને સમાજનો વિકાસમાં મહત્વ. મહત્વપૂર્ણ યોગદાન આપે છે તે તેથી તેઓ હંમેશા આપણા માન અને સન્માનના અધિકાર. રહે છે જેમ કે હવે તમે જોઈ શકો કે અમે મોટર. થઈ ગયા ને આપણા દાદા દાદી નાના નાની એ લોકો તો હવે સિનિયર સિટીજન. માં આવી જશે એને આ આપણે આદર કરવું જોઈએ એમના એમના જે મન હોય એ તો. તો હવે તમે સમજી શકો કે એક બાળક જેવું થઈ જાય વા વા વા વામ તમે. અ બાળક જો કે તમે સિનિયર સિટીઝન ના લોકોને જો એ બંનેને. એક જ મન થઈ જાય છે કે એ એ તમને જે કીધું એ તમને કરવું છે.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
એવું થઇ જાય. અને આપણા સિનિયર સિટીજન લોકોના અનુભવ જેવી રીતે તમને વાત કર્યું કે એ એનો અનુભવ છે જે આપણાથી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
બઉ ઘણું વધારે થઈ જાય છે કે હું આપણા આપણા જયારે નાલા હતા તો એ લોકો આપણા માટે શું કર્યું ને હવે આપણા બા બાળકો માટે અમે શું કરવાના એ બધું જ માહિતી હવે એ વડીલો આપડે આપે છે કે તમે એવું કરો ત્યારે બાળકો સારું રેય કે કોઈની સાથે કેવી રીતે વાતો કરવી છે કેમને. કેમ એનું સ્વાગત કરવું છે એ બધું જ સિનિયર સિટીજન આપણે હવે. સમજાવે છે કે એવું કરો એવું કરો આવી રીતે તો હવે. તમે બતાવો.
સારું તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું છે જો હું તમને આજે. અ તેમનો અનુભવ બતાવું છું વડીલો અથવા સિનયર સિટીઝન એ આપણા સમાજ અને વારની મજબૂત મૂડી છે તેમની કરસલીઓ પાછળ જીવનના સીત્તેર એસી વર્ષો સંઘર્ ચઢાવ ઉતાર અને અનમોલ અનુભવ છુપાયેલા હોય છે. આજના આધુનિક અને ટેકનોલોજીની ઘેરમાં ઘેરાયેલા યુગમાં ભલે. આપણી પાસે ગૂગલ પર દરેક પ્રશ્ન ના જવાબ હોય છે પરંતુ જીવનના. જીવનની સાચી કળા અને મુશ્કેલી પરિસ્થિતિઓમાં ધીરજ રાખવાનું જ્ઞાન માત્ર વડીલોમાં અનુભવમાંથી જ મળી શકે છે તેમણે પોતાના જીવન. આર્થિક તંગી કૌટુંબિક જવાબદારીઓ અને સામાજિક પરિ પરિસ્થિતિઓનો. પણ ખૂબ જ નજીક નજીક થી જોયા છે એ લોકોએ તેથી તેમનું માર્ગદર્શન. નવી પેઢી માટે લાાઈટ હાઉસ સમાન સાબિત થયું છે. આજની જો હું વાત કરું ને આજની ભાગદોડ ભરી જિંદગીમાં વડીલોને કોઈ ભૌતિક. શું કર. સુવિધાઓ કે મોંઘી ભેટ સોગાત ની જરૂરત હોતી નથી તેઓ માત્ર. પરિવારના સભ્યનો થોડા સમય પ્રેમ અને આદર ઈચ્છે છે તેમની. સાથે વિતાયેલી થોડી મિનિટ આપણે માનસિક શાંતિ આપે છે અને તેમના એકલતાના જીવનમાં ખુશી ભરી દે છે સંયુક્ત પરિવારમાં દાદા દાદી અને ઉછેરેલા બાળક ના સંસ્કાર. નૈતિકતા અને સહનશીલતા નો અ ગુણો કુદરતી રીતે જ ખીલે છે તેથી વરિષ્ઠ નાગરિકો એ ઘરના. ખુણામાં બેસ. બેસાડી રાખીને બદલે તેમને પરિવારના દરેક મહત્વના નિર્ણયોમાં. સામેલ કરવા જોઈએ. વડીલોના આશીર્વાદ અને તેમનો જીવંત અનુભવ એ સાચું ઘરનું નસીબ છે. જેને સાચવવાનું એ આપ નૈતિક ફરજ છે આ બધું વસ્તુ આપણે ખુબ જ ધ્યાને આપવું જોઈએ જો આપણા માટે છે ને સિનિયર સિટીઝન એટલે આપણા ઘરના જે વડીલો છે ને તે આપણા માટે ખૂબ ખૂબ અ પરિશ્રમ કરીને આપણા લોકોને અહિયાં સુધી લાવે છે આજના બાળકોને શું છે ખબર કે કે આપણે મોટા થઈ જઈએ ને તો એ લોકોને વૃદ્ધ માતા પિતા છે ને બોજ લાગવા લાગે છે કેટલાક લોકોને તો તમે જોયા હશે કે અ છોકરાઓ પરણી જાય પછી તે લોકો બી અ બયરી લોકો આવે તો તે લોકો છે ને એ એમના માટે માતા પિતા ને ઘેરમાં રાખવા અ એટલે ખુશી ના થાય એ લોકોને એ લોકો તેમની વૃદ્ધા આશ્રમ મોકલાય દે છે પરંતુ એવું હોવું નહી જોઈએ જો આપણે ઘરના જે મોટા વડીલો હોય ને તે લોકો આપણને બહુ સારું માર્ગદર્શન મળે છે આપણાને સારું સારું એ લોકો બતાડે છે કે એ લોકો આપણે છે ને જીવન માં કઈ બી કશું બી કરવું હોય ને તો તેના માટે છે ને આપણાને એક અનુભવ હોય છે અનુભવ એ આપણા માટે ખૂબ ખૂબ જ અગત્યની વસ્તુ છે આપણે નવી કોઈ બી વસ્તુ કરીએ નવું ધારો કે કોઈ કામ. કરવા જઈએ તો આપણે તે કરેલું નહી હોય ને તો આપને સમજવા નહી આવે આપણે એક વાર. કરીએ બે વાર કરીએ ત્રણ વાર કરીએ તો તેના વિશે આપણને પોતે જ ખબર પડી જાય કે આ શું છે. અને તેને કહે છે અનુભવ અનુભવ જીવનમાં ખૂબ જ જરૂરી છે તે જ પ્રમાણે. આપણા ઘરના વડીલો હોય છે ને તે ના પાસે અનુભવોનો ભંડાર હોય છે એટલે આપ. આપણે કોઈ બી વસ્તુ જીવનમાં જો કરવી હોય ને તો આપણા મોટા લોકો વડી લોકો પાસે છે ને. આપણે અ એ લોકોનું જ્ઞાન લેવું જોઈએ અને વડીલો તો ઘરમાં ખૂબ જ અગત્ય. તેના છે એ લોકો ના વગર ઘેર બેકાર હોય છે દાદા દાદી દાદા દાદી. ઘેરમાં ના હોય ને તો તે છોકરાઓને. સારા સુખ મળતા નથી ઓનલી ફોર મમ્મી પપ્પાના સુખ મળે છે અને દાદા દાદી કાકા કાકી જો પરિવાર એક આખું હોય ને તો તેમાં ખુબ જ સરસ મજાનું વાતાવરણ રહે છે તો તમે કઈક એવા માંગો છો મેં જે તમને કીધું આ બધી વસ્તુ તો તમને અ
હા હા ત મે તો એકદમ સાચી વાત કે છોકરાઓ છોકરાઓ લોકો જયારે મોટા થઈ જાય તો એના વડીલો લોકો આવે તો એ માતા પિતા ને જોવા નથી માંગતા એમને એવું સમજવું જોઈએ એ એવું વિચારવું જોઈએ કે આઆ બંને પણ અમારા જ માતા પિતા પિતા જેવા છે એ લોકો ના સેવા કરીને આપણેે કઈ એવું ખોટું કામ નથી કરવાના જ્યાં જ્યાં સુધી હોય શકે કે એનું એનું ખુશ રાખો એને એનું બધું જ એવું વાતો સાંભળો કે તમે એને સારું લાગે આ સરકાર પણ વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ પણ ચ ચાલવેલો છે
પેન્શન યોજના આરોગ્ય યોજના સેવાઓ મુસાફિર સુવિધા તેમના જીવનને વધુ
સરળ બનાવીનો બનાવવામાં પ્રયાસ કરે છે સમાજ વિવિધ સ્થનો પણ વૃદ્ધો વદ્રાશમ આરોગ્ય સિબિધો અને એવું એવું અનેક સુવિધાઓ પ્રદાન કરે છે આપણે ક્યારેક ભૂલવું ના જોઈએ કે આજના લોકો વરિષ્ઠ નાગરિકો છે તેઓ જ આપણા માટે જીવનભર મહેનત કરે છે તેમના પરિવાર છોક બાળક અને આપવા આ આ બધા સમાજો વિકાસમાં યોગદાન આપે છે તેથી તેમને સેવા કરવી અને સન્માન કરવું જોઈએ અંતમાં કહી શકાય કે વરિષ્ઠ નાગરિક સમાજની મૂલ્ય ધરોહર છે તેમના અનુભવ આશીર્વાદ અને માર્ગદર્શન થી સમાજ વધુ સશક્ત બને છે આપણે હંમેશા તેમનું પ્રેમ આદર સન્માન આપું જ જોઈએ અને તેમની સાથે ખુશીથી સમય પસાર કરવો જોઈએ
વરિષ્ઠ નાગર નાગરિકો ન સન્માન કરનાર સમાજ જો આપણી સાચા અર્થમાં સંસ્કારી અને પ્રગતિશીલ સમાજ કહેવાય છે કેમકે એ લોકો જો હવે જે વરિષ્ઠ થઈ ગયા છે તો તમે એનું સન્માન કરો એની વાતો તમે એના સાથે બેસીને સમય પસાર કરો એમને બહુ આનંદ આવે છે કે મારી સાથે મારી ઘેરના બધા જ બાળકો મારા મારા છોકરો મારી છોકરી એ બધા જ મારી સાથ બેસીને મારા સાથે સમય પસાર કરે છે મારી આદર કરે છે મને ટાઈમ આપે છે એ બધું એમને ખૂબ જ આનંદ આપે છે હ કેમ કે સિનયર સીટીઝન માં એમ હોય કે તમે એ એમને કઈક એવું નથી કે કહી શકો કે એના એમને દુખ લાગે એવું થઈ જાય તમે એમ એમ સોચો કે જેવું બાળક છે એમ જ સિનિયર સિટીજન થઈ ગયા છે એ લોકો ના ઉમર ની જે જેટલી વાત હોય તેટલી આપણેે સાંભળવું તો તું માહિતી હવે તમને આપી કે તમે એનાથી સંતુષ્ટ છો
હા બરાબર હું તમે જે પણ કીધું તે સરસ જ કીધું છે ખુબ જ હું પણ એ કેવા માંગુ છું આજના બદલતા સમયમાં ઘણા વડીલો એકલતાનો સામનો કરી રહ્યા છે સંયુક્ત ફક્ત પરિવાર તૂટી રહ્યા છે અને યુવા પેઢી કામકાજ ના અર્થ બહાર રહે છે જેના કારણે સિનિયર સિટીજન ઘરમાં એકલા પડી જાય છે વડીલોને તો પૈસા કે વૈભવ કરતા વધારે ભૂખ આપણી સાથે બેસીને બે વાતો કરવાની હોય હોય છે જય્યારે આપણે તેમની સાથે રોજ અડધો કલાક બેસીને તેમના સમયની વાતો સાંભળીએે છીએ ને ત્યારે તેમનું માનસિક સ્વાસ્થ્ય ઘણું સારું થઈ જાય છે તેમના જીવન